હલો હમ બોલો મતલબ
હા
બોલોય નવીન કઈ નહી જો હુતા મા દીકરો ઓલા ને હુવડાવ્યો પેહલા પછી
એમની વાત છે
એ
નથી હેન્ડ સ્પ્રિય આને તોડી નાખય ઓલા બ્લુટૂથ જોતા ને
હ હ તમે શું કે
એ હું તો ઈ જો ઓલો હવારે મોડો ઉઠયો તો હારા અગિયાર ઉથયો હવારે ત્યા અત્યારે પછી મોડો હુતો તઈણ હારા તઈણ થઈ ગયા હુંતો તો
તું હીંચકા વે કે એમને હુઈ જાય
હ હમ
અ્યારે હિકવો પડે કે એમનેમ શઈ જાય
ના ના એ તોું થોડીું અમને ખો ્યારેમ ના કરવાની હીંચવો પડે થોડી વાર હમ
હાાઈ તો થરેને લઈ પણ તો એમાંમ કરવું જોઈએને ખાઈને જે એક ટાઈમ જોઈ આખા બી તો કરી દીધું
હા એ ત ત
હા
ના મ થ વાત
ના રે ના આજે નથી આવ્યા
કેદી આવાના
એ આવાનું શું કરવા આ નવ દિ થઈ ગયા મંગળવાર થઈ ગયા ને નવ દિ થઈ ગયા
આમ નકીજ હોય ને કે નવકીજ રેવાનું છે એમ કઈ નક આવેય
હા હા એમ તો ખ ન જોય કેનાથી શુક્રવારે હવે આવીઈશ
હા
પાછી શું કરવા ને હા ફ્લાટ છે હા આવે
હા હા હુ હાલે એ બાકીનું
હમ
નો અવાજ આવે
હા ફોન આવી તો કાપીને
શું હાલે બાકી શોપિંગ કરવા ગયા તા રાજકોટ મા ક્યારે
ત્યાંજ પણ મને અમાં થઈ ગય દિલ્લી થી સોપિંગ થાઈ તમેચ
પ પણ હાઈ જાવાનું હૈયેસે ત્યારે
હવે ફરવા જવાનું છે ફરે ત જાય
હ
આ છે ન દખો બાપ
હમ
જો આપ
હજી તો ના ી કરીએ સ અહીયા દશન કઈ બાજુ કરીએ સ
હમ હમ પદ હદ નિમશનું વૈદ ટફ
આ જઉું જંબકેશ્વર ભીમાશ પણ ન બાજુથી નથી તો નક્કી કયા કરીએ શે આજે તો ફોર વ્હીલ લઈને જાઉં તે
હમ
પાછું તમ્બકેશ્વર પાછું કૈસ ના અમે બેસી
હ
હવે હજી કોઈ તમ્બકેશ્વર ભાષા કઈ સાધન મળે ને બીજા એક
હા પણ મનોજ ને હાલી છે એમ મરાઠી ફાવે
એટલે તો ફોર વ્હીલ તો પણ આવી જાય ન વાંધો પણ એ ઠેકાણ પોળો ખાવો જોઈએ સુરતમાં કાકાજીને ઘશે ને
આપડે જ પછી હવા લરે પાસાં ત્યાંથી નીકળી જવું પછ તયાંથી અઢીસોં કિલોમીટર થઈ ને
હા
અહીંથી દિવસ મા નીકળી જાયે એટલે
હા
ન્યાં એક રાત ખાલી હું ઈ જવાનું પછી સવાર પાંચ છ વાગે નીકળી જઈએ ને
હ કેટલા
જ્યા હોદી દક્ષણની આમ પસા હજી તો એને પૂયસુ નથી આતો કેધું ના ફોન કે કે ફોન કર ફોન કર એંને
એને તો ઉભા કરીએ વળી એને કેય બાર જવું હોય તો માઠું મુકતો પાછું એટલે એટલે ફાઇનલ નક્કી નથી કયરુ
હા
એ એ ત્યાંથી તો પાછું નજીક થઈ ને ભીમાશંકર નેવું કિલોમીટર જ થાય
હા
હું જે બે જ્યોતિ લિંગ લેવાય જાય ને ત
હાલે હા
તમારે પંડુરી જાવાનું હે કહે
હમ
હમ જગા ને જગા જાય છે કે ને હોય
ના મારે રજા ન હોય અમારે મૂકવાની કે ક જવું હોય ને એ રજા નથી દેવાની
મુકીદે હંમ આને તો અમાર તો હોય એટલે તો એ તો કઈ ઉપાધિ ન હોય અમારે લગભગ સઈ જ ને દી જઈ ને પ બંધ થઈ જાય તે નોન વેસમ નદી પસી ખુલે
હ
અન બધું રાજકોટમાં તો બંધ જ હોય આખું જ બધું પછી કઈ બાજુ છે
હમ
એવું
અવાજ કેમ કોકળો કોકળો અએસ
તા ભાગીનમા તમેં આયે છે ને
સાતમ આઠમ થી નવમા મહિનામાં ચાલુ થતા જ નવમા મહિનામાંયા ત્રણ ચાર તારીખ
એવું
હા આ આઠમા મહિનામાં ઇઠીયાર તારીખે રક્ષાબંધન છે પછી આઠ હાલ હાતમ આઠમ ચાર પાંચ તારીખે હે ત છે ચાર તારીખે લગભગ આઠમ છે અને ત્રણ તારીખે
હા
શિમલા હોઈ ગયો હતો
હા હ
હમ હમા મો આવ્યું તો મોવા ઠ્યો તો હવાથી
હા હ
ઉઠાવવા પછી હુંતો નહીં તો પાછો બોપોર નું જોતોું હોય બેગ બપોરનું હુવા થી પાછો પાંચ છ વાગ્યા ઉછશે ને તો પાછી હાઈન્જે કવરાય છે દ વાગયાર વાગ્યા અગિયાર તો વાગશે પાછા
મોટો દીકરો એકલા ને એકલા ના
હા એટલે ટલે ત
ઓલા ઘેરા જાઉં કિં નહીં?
ના ર ના ને કોણ અહીથી આગું થઈ તો કોણ હાલી ન તો કઈ પૂગ્યા
દેખલાતે એ લોકો ના આવે તો આવે
હ ના હા એક બેી આવી દ મિનિટ બેિ પાસે વ ગયું કોઈ ના કો નહી ન કારણ કઈ આવે નહી પેલા પંચ પણ નથી
હા
મા દીકરો હોય ને પછ આનંદ ખક ગ્ડન માં લઈ જનું વળ કઈને ખાવું એ બનાવી દમ એને એ ટાઈમ લઈ જાય
હમ ખાઈ લ તો ન વાંધો હોય મારે તો કઈ થાય જ
મને એક દી કે પીઝા બનાવી દે આમ ટીવી માંખી કેમ પીઝા ન ના અ કરછટે પાછા એને એ લેવા ગઈ બધું.
હા
ખાઈ લે બધી તીખું ખાઈ લેવી ને એટલે વાંધો નથી અમાં
હ વાન શ આવેલે ન ખાય એટલે બધું બનાવી દે તોલાને બનાવી દઉ માર તો ખાતો નથી તોલું ફ્રૂટ કે ન ખાલે ઓનું મે હોયને બધું લઈ દેાય
ોટલીને હજુ ઓછું ભાવ ને બ નવીન નવીન એ ઘર બનાવી દે ને એ લ ખાતા કર રોજ
હ એટલે બધું એ દી ને ઉછિત પડે ખતા
એ આજે રવાની વસ્તુ એ વધારે ખાય રવાના ઉપ રવાની ઉપમા આવે ને ગભગોટ આવે ને
હા
એ બધું ખાય શીરો મિસ્ટા તો એ પેલાથી ભાવે જ છે. બધું મિસ્ટા તો વધારે ખાય સેવ બનાવી દીધી હતી હણા આપડ શેકી ગલે સેવ કરીએ ને મિષાન તો બધું જ ખાય નને પેંડા પેંડા તો રોજ લેવાનો જ ડેરી જાય
હ હા
ખાવાની ઉપાધિ ન. હોય આમાં ક્યાંક જાય ને એટલે ઈ ન મળ તમેનેવ ઉપાદ ખાવા પીવા ને એ ગમે ખાઈ લે એટલે ન વાંધો આવે
હા હા મારે ચાને સી નથી ખાવ એ જ ખબર નથી એમ ખાવું દું ખટલા ગમે ખ એવું ને ચીખો હોય ને તો ચો હોય ત કહી
તો કરાવ દે બોધું પાસે કઈ ન. દેવે વરી પાસે બ
અ કઈ દેતા નથી અમારે આજ ખબાવ કોઈ વસ્તી નહી એ
હમ
અમારે આવીને જ ખાવાનું તે નથી તે વચ્ચેમાં કેટું ખાય આપડે બે એ બીજા વાતી હોય હું છે. લી રોટ સેોોને ખોડા
હમ
હ કામ તો સારય પછી પટટું સાઈટમાં કાઢી લોઉ એ ચીખું જોય ચીખું જોય પણ બ ચીખું બ ર તો રહી ગયો હલો આમચમ મૂનેમ ખૌરા દો ગોઠથી ફંગલી ફ
હમ આમાં શાક બધા- ખાઈ લે ગુવાનું બધું ખાઈ લ એને પપ્પાને જેમ એમ કઈ નઈ કે આ ન ખાય એને પપા માથ કરતા હોય એમાં શક શાક માં તનસ મા બધા શાક ખાયલી રીગણાનું બધા ખાયલ રોડ લ થાય લ મા ત
હા એ પછીે ખોટો વટો ન કરાવએ ને પેલા છતાં દઈને તો જ એને ખાવે
બધું એટલે તોઉ હું પેલા થઈને પપ્પ રોટલા ના થતા ને એટલે પેલાને રોટ હતત મિરચી ખાયું
હા સિહમાર કેવું છે ગમમે કેડી ટમેટો આવી ગયોને મોઠામાં તો એને બંધારું લાગે વાળ જેવું લાગે એમ કે પછી કઈ આપડે રીું હોય દુવા હોય તો પણ વસ્તુ હોને મોટું વસ્તુ આવે ને એ ન ગી એ થઈ ગય કચરો આવી ગયો મ એવું લાગે એવ કરે ખાઈ આમ સુધ ને પીસી ને દેને તો ખાઈ લે લ બધી આપડે ચોરીએ થ તો બધું એ સીફાઈ ગયું
હા
એમનો વાત કર
ત સોળ કલો ન જ ભાવ તું એટલે બટકે જ ભાવ સોળ કેલો એક કરાય છે. એક છે. હું શુંધ ને પમકી એકલા ખા
ને મારાની હિંમત છે. હાથ બગડવાનો મોટ સ્કૂલલે જાયને